હમ.
કેમ?
હું મજામાં, હું મજામાં. તમે કેમ છો?
હું પણ મજામાં છું. આજે સ્કૂલમાં એજ્યુકેશન વિશે ડિસ્કશન થયું હતું.
કઈ ડિસ્કશન?
એજ્યુકેશન બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય છે, એટલે. મને વિચાર આવ્યો કે. આપડે પણ આ વિષનું વાત કરીએ.
બિલકુલ, બિલકુલ, હ, એજ્યુકેશન આપણા જીવનનું ઓહ મહત્વ સાચુ અથ લાગે છે.
મને. મારા માટે એજ્યુકેશન ન સાચો અર્થ આ છે કે, એજ્યુકેશન એટલી ફક્ત બુક્સ નોલેજ નથી, પણ અ સારી રીતે જેવું હોય છે.
હમ. સરસ વાત થાય.
હ, હાર પહેલાના સમયમાં બધા લોકોને ભણવાની તક મલતી ના હતી. ખાસ કરીને, ગામમાં ઘણા લોકો અભ્યાસ કરી શકતા નહતા. હવે એજ્યુકેશન ઘણું એક્સેસિબલ બની ગયું હતું, તને શું લાગે છે?
મને તો આ લાગે છે કે.
સ્કૂલ અને ઓનલાઈન લર્નિંગ બંનેથી લોકો શીખી શકે છે.
હ.
અને સ્કૂપું ગમે છે.
હા, મેને સ્કૂલ જવાનું, ગરમે સે કારાણે કે રોજ નવી વસ્તુ શીખાવા મળે છે, સ્કૂલમાં તમે ગમે છે.
હમ. એજ્યુકેશનથી માણસનો વિકાસ થાય છે.
હા, હા, તો વાત તો મારી સાચી જ છે, એજ્યુકેશન થી માણસનો વિકાસ થઇ જાય છે. હા. થિંકિંગ પાવર વધે છે, અને સમજ પણ વધે છે.
હા, એજુકેશન વ્યક્તિ સારી રીતે ડિસિઝન લઈ શકે.
હમ, હા, બિલકુલ સાચી વાત છે. એજ્યુકેશનથી કોન્ફિડન્સ પણ વધે છે.
હ, બિલકુલ, તેને તને કોઈ સબજેક્ટ સૌથી વધુ ગમે છે.
મને ઇંગ્લિશ અને સાયન્સ બહુ ગમે છે, અને તમે
મને ગુજરાતીઓની હિસ્ટ્રી ગામે જતા.
હ, દરેક સબ્જેક્ટ માંથી કઈ ને કઈ શીખવા મળે છે.
હા, મેથ્સ લોજકલ થિંકિંગ શીખવા વધે છે.
અને સાયન્સ દુનિયા કેમ કામ કરીએ સમજાવે છે કે.
હમ આતો વાત તમારી સાચી છે. મેથ્સ લોજીકલ ભણાવે છે અને સાયન્સ અ દુનિયાનું સમજાવે છે. અને હિસ્ટ્રીથી ભૂતકાલ વિશે અ જાનવા મળે છે. તને લાગે છે કે એજ્યુકેશન વગર સફળતા મળી શકે?
કેટલા લોકો એને મળે પણ એજ્યુકેશન હોય તો વધુ ઓપોર્ચુનિટીસ મળે.
હમ આ તો વાત સાચી છે. ઓપોર્ચ્યુનિટી બહુ જરૂરી હોય છે. એજ્યુકેશન ફ્યુચરને સ્ટ્રોંગ બનાવે છે. ગુડ જોબ્સ મલે. મેલવા માટે પણ એજ્યુકેશન જરૂરી હોય છે. તમે શું લાગી છે?
હમ બીલકુલ સરસ વાત છે. સ્કીલ પણ ઇમ્પોર્ટેન્ટ છે. અને કોમ્યુનિકેશન સ્કીલ અને ક્રિએટિવિટી પણ જરૂરી છે.
હા. તને ઓનલાઈન સ્ટડી ગમે છે? ક્લાસરૂમ સ્ટડી?
ક્લાસરૂમ સ્ટડી વધુ ગમે છે.
કેમ?
ટીચરસ સાથે ડાયરેક્ટ વાત થાય છે. ફ્રેન્ડ સાથે તો મજા પણ આવે.
હમ આ તો વાત તમારી સાચી છે. ક્લાસરૂમ સ્ટડીમાં ટીચરની સાથે ડાયરેક્ટ વાત કરી શક્યા છે. અને ફ્રેન્ડ સાથે સ્ટડી પણ હોય છે. અને ઓનલાઈન સ્ટડીમાં ડિસ્ટ્રક્શન બહુ સારું હોય છે. પણ ઓનલાઈન લર્નિંગથી ઘણું ઈઝી પણ બની શક્ય છે. શું લાગે છે તમને?
મને લાગે છે યુટ્યુબ પર ઘણા એજ્યુકેશનલ ચેનલ છે.
હમ
તને એક્ઝામનો ડર લાગે છે?
હા મને એક્ઝામથી થોડો ઘણો ડર લગે છે. અને તને?
મને પણ પણ રેગ્યુલર સ્ટડી કરીએ તો ટેન્શન ઓછું થાય.
હા આતો વાત સાચી છે. રેગ્યુલર સ્ટડીથી ટેન્શન ઓછું હો જાય છે. લાસ્ટ મુમેન્ટથી સ્ટડી કરવાની સ્ટ્રેસ વધી જાય છે. તને હોમવર્ક ટાઈમ પર કરવાની આદત છે?
હમ મોસ્ટલી નહીં.
હા મને પણ હોમવર્ક ટાઈમ પર કરવાની આદત નથી. પછી સવારે હરીમાં કમ્પ્લીટ કરવું પડે.
બિલકુલ. તને ફેવરેટ ટીચર યાદ છે?
મારા ફેવરેટ ટીચર ઇંગલશ ટીચર છે.
કેમ?
આ ઇન્ટરેસ્ટિંગ રીતે બનાવતા હતા ઇંગ્લિશ સબ્જેક્ટમાં અમારા ઇંગ્લિશ ટીચર.
હમ ટીચર સ્ટુડન્ટનું ફ્યુચર બદલી શકે છે.
હમ આતો વાત સાચી છે. ગુડ ટીચર હોય તો ફ્યુચર બદલી શકાય છે. તને લાગે છે કે બધા બાલકોને એજ્યુકેશન મલવું જોઈએ?
ચોક્કસ, કારણ કે એજ્યુકેશન દરેકનો અધિકાર છે. કોઈ પણ બાળક અભ્યાસ થી વંચિત. ને રાખવું જોઈએ.
હમ, આ તો વાત સાચી છે તમારી, ઘણી એનજીઓ પણ. આ માટે કામ કરે છે. અને ગરીબ બાળકોને ફ્રી એજ્યુકેશન આપે છે, એજ્યુકેશનથી. ગરીબી પણ ઓછી થઈ જાય છે ને.
બિલકુલ, એજ્યુકેશન વ્યક્તિ સ્થાય નોકરી. નોકરી મળી શકે, અને ફેમલી નું જીવન પણ સુધારી શકે.
હમ, આ તો વાત સાચી છે, એજ્યુકેશન ફક્ત વ્યક્તિને. નહી પણ અ સમાજને પણ બદલાય છે.
હમ.
તને લાગે છે કે, ગર્લ્સ એજ્યુકેશન પણ કેટલું ઇમ્પોર્ટન્ટ હોય છે?
હા, ચોક્કસ, પહેલા ઘણી જગ્યા ગર્લ્સ ને. બનાવે. ના હતા, ભણાવતા ના હતા, પણ હવે લોકોની થિંકિંગ બદલી. રહી છે.
હા, એજ્યુકેશન. ગર્લ પણ ફેમલીને, એજ્યુકેટ કરી શકે.
બિલકુ, લ સાચી વાત, અરે ફ્યુચર માં તો શું ભણવું? શું ભણવું છે?
હમ, હું ડિસાઈડ નહી કરી. કરીશ, નાચી અને શું?
મને તો ટીચર બનવું છે.
હમ. વાહ ટીચર સોસાયટી માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, ટીચર ફ્યુચર નું અ શેક કરે છે.
મને લાગે છે કે, માર્ક્સ ઇન્ટેલજન્સ
ના, મને ના લાગે છે કે, માસી ઇન્ટેલિજન્સ ડિસઇડ થાય જાય સે, દરેક વ્યક્તિની ટેલેન્ટ અલગ હોય છે. કેટલાક સ્પોર્ટમાં સારા હોય, કેટલાક આર્ટમાં સારા હોય.
પણ સારી વેલ્યુ અને ડિસિપ્લિન. શીખવું પણ છે, એજ્યુકેશન અને એજ્યુકેશન માંથી
હમ્મ. સ્કૂલમાં રિસ્પેક્ટ અને ટીમવર્ક પણ શીખવી શકે છે, એજ્યુકેશનથી ફ્રેન્ડશીપ પન સ્કૂલ લાઈફ નો મોટો પાર્ટ હોય છે, તમે શું લાઈક
બિલકુલ, તને લાયબ્રેરી ગમે છે?
હા, મને લઇબ્રેરી બહુ ગમે છે, બુક્સ મને મજા આવે છે લઇબ્રેરીની.
હા, હા, હમ્મ. વોકેબલરી કેલેવરી વોકેબલરી ના બુક જો વા તને ગમે છે?
હા, ગમે છે, એનાથી વોકે વોકેલેવરી પણ ઇમ્પ્રુવ થાય જાય છે, એજ્યુકેશનથી સોસાયટી પ્રોગ્રેસિવ. બની શકે, અ એજ્યુકેટેડ લોકો એન્વાયરમેન્ટ અને હેલ્થ વિશે પણ વધુ અવેર હોય છે, તને શું લાગે?
એજુકેશન ઇઝ ધ કી ઓફ સક્સેસ. આ શ્લોક છે તને. સાંભળી હતી
હા હા હું સાંભળું હતું બહુ સારું કોટ છે તમારા એજ્યુકેશન ઇઝ ધ કી ટુ સક્સેસ અને મને પણ એક કોટ યાદ છે નોલેજ ઇઝ અ પાવર. આ
હમ્મ.
બહુ સરસ હોય છે.
હમ્મ આપણા એજ્યુકેશનને લાઈટલી ન લેવું જ જોઈએ. કારણ કે આ આપણું ફ્યુચર બનાવે છે.
હમ્મ. અને એજ્યુકેટેડ વ્યક્તિ સમાજ માટે પણ યુઝફુલ હોય છે. તો આપનું કન્ફ્યુઝન શું
એ એજુકેશન જીવનનો બહુ મહત્વપૂર્ણ ભાગ છે.
હમ્મ. અને દરેક વ્યક્તિ એ મન લગાવીને અભ્યાસ કરી જોઈએ. તો હું પછી મળીશ
ઓકે
હ જસ જય શ્રી કૃષ્ણ